હેલો.
હાલો કેમ છો? બસ એકદમ મજામાં જુઓ બસ હમણાં જ કામકાજ પ તેઓને તમારો ફોન આવ્યો હતો મેં કીધું ચાલો વાત કરી લઈએ સારું ઘણા દિવસે મળ્યા આપણે
અરે ઘણા દિવસે વાત થઈ હું એજ વિચારતી હતી કેટલા બધા દિવસ થેય હમણાથી વાત તજ નથી થઈ હમ અત્યારે હું શું કેતીતી હતી કે આપડે આ જુલાઈ ને ઓગસ્ટમાં ને ખબર છે, બો બધા સેલ આવતા હોયને ડિસ્કાઉન્ટ હોય ને અ પેન્ટાલુનમાં કે વેસ્ટ સાઈડમાં કે ગમે તેમાં લઈ લો ને તો મને એમાં બોવ કન્ફ્યુઝન થાય કે શું કરીએ કેવી રીતે સેલ હોય ત્યારે કઈ ખરીદી કરી લેવાય ની કે પછી ઓનલાઈન શોપિંગ વધારે સારું
અ હા આમ જુઓ ને તો જુઓ બંને આમ તો બરાબર જ હોય છે અને સેલમાં છે, ને થોડું રિસ કત હોય કે ખબર નય કદાચ એ વખત નું જે સેલ કાઢે ઈ લોકો ઈ બધુ પર્ટિક્યુલરલી બરાબર હોય કે ન હોય કદાચ સેલના નામ પર આપણને ક્યારેક એવી વસ્તુ પણ આવી જાય જે આપણને ન હોય અ મતલબ આમ પોસિબલ ન હોય જે આપનાવી તો એમાં તો આમ અ રિટર્ન બેક પોલિસી હોય છે. પણ સેલમાં ક્યારેક ક્યારેક નથી હોતી તો થોડું રિસ્ક તો છે, પણ
પણ થાય કે આપડે આ સેલમાં એ લોકો એવું જ નહી કરતા હોય ને કે આખા વર્ષનો જે માલ વેચાયો ન હોય કે જે પડ્યો રહ્યો હોય જૂનો થઈ ગયો હોય એ પછી એવું એ લોકો કરે કે સસ ત હવે ની કાઢી નાખતા હોય ક્યારેક એવો પણ ડર લાગે કે આ બધું જૂનું જૂનું કાઢી ની નાખતા હોય. નેમાં
બરાબર છે, તમારી વાત એટલે એ ડાઉટ તો છે, જ કે કદાચ એવી રીતે કરી શકે એટલે જ મેં કહ્યું કે એટલું બધું સેફ નથી જેટલું આપણે આમ ઓનલાઈનમાં જનરલી શું પસંદ કરીએ સાઈઝ જોઈએ. કઈ બી વસ્તુ હોય કે કાઈ ઇલેક્ટ્રોનિક આઈટમ તો મને પણ થોડો ડર જ લાગે કારણ કે એક બે વાર એવું થયું છે, કે ઇલેક્ટ્રોિક આઈટમ મેં મંગાવીને પણ પછી એટલી ચાલી નહી લોંગ રન સુધી એ જલ્દી ખરાબ થઈ ગઈ તો એવું ન હોવું જોઈએ
એટલે ઇલેક્ટ્રિક આઈટમોમાં મારો અનુભવ તો એવો છે, ને કે આપણે કોઈ સ્ટોરમાંથી લઈએ ને તો એ વધારે સારું રે કારણ કે એમાં વોરંટી પણ એ લોકોની હોય પછી આફ્ટર આપણે જે સેલની સર્વિસ હોય એ પણ એ લોકો આપતા હોય
બરાબર છે, એટલે હવે જુઓ આમ તો છે, ને અ મોટી મોટી કંપનીઓ જેમ એ એમેઝોન થી કે એવી રીતે આપણે મગાવીએ છીએ કે ફ્લી કાડૅ છે, કે આમ તો ઘણા બધા આમ કહીએ ને તોવે પ્લેટફોર્મ્સ આવી ગયા છે, તો આમ જોઈએ ને તો આમ તો બરાબર હોય છે, પણ હવે ક્યારેક ક્યારેક કેવાય ને આપડું લક બી એવું હોય શકે કે ઘણી વખત બોવ સારું આવી જાય છે. ઘણી વખત અ આવી રીતે ન બી થાય કે ન બી થાય ન આવે બરાબર કે એવું કઈક થઈ શકે
એટલે પ્રોડક્ટ તો સારી જ આવે છે, પણ પછી કેવું થાય છે કે આપડણે ખરીદી પછી ઇન કેસ કઈક બગડી ગયો એનો પાર્ટ કે કઈ તૂટી ગયું ને આપણને એ જે પાર્ટ જોઈતો હોય ને તો પછી એમેઝોન ફ્લિપકાર્ટ બહુ અઘરું પડે છે એમાંથી પણ આછું દુકાન માંથી લીધેલું હોય ને તો આપણે જઈ શકીએ કેમ ભાઈ આ છે આવી રીતે તૂટી ગયું છે મારે આ પાર્ટ જોઈએ છે તો એ બહુ ઈઝી થાય એમાં
બરાબર છે એટલે એ જ મેન છે કે એવી રીતે અ કરે કરવું તો વધારે સારું તો મારે મને હિસાબે મારા હિસાબે છે ને અ એમ કરી શકાય કે આપણે નાની મોટી ચીજો જે બઉ મોંઘીના હોય એને આપણે એક બે વાર ટ્રાય કરી શકીએ કે આપણી સાથે કેવો અ અનુભવ થાય છે એ ખબર પડે તો એ પછી પણ તો પણ હું સલાહ તો એ જ આપીશ કે જે પણ ઇલેક્ટ્રોનિક આઈ ટમ છે કે બઉ જ મોંઘી વસ્તુઓ છે એને આપણે બને ત્યાં સુધી સેલમાં તો ન લેવી અને બીજું કે અ અગર આપણે આમ કહીએ ને કે ઓનલાઈન અ શોપિંગ બી કહીએ કે નોર્મલી જનરલી આપણે વિધાઉત સેલ અગર પણ કોઈ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો એમાં પણ ઈ સાવ ચેતી બને ત્યાં સુધી વધારે રાખવી કે જેમ કે કોઈ પ્લાસ્ટિકની આઈટમ છે કા કોઈ મટીરિયલ છે મતલબ મટરિયલ પર બેઝડ છે છે જેવી રીતે કોઈ મેટલની ચીઝ છે કે પછી કોઈ ક કપડાં છે કે એવી રીતે બધી એક્સટર્નલ ચીજો જે છે જે આપણે એકદમ ઓલી વસ્તુઓ નથી હોતી કે જે ખરાબ હોઈ શકે એનો ચાન્સીસ થોડો વધારે હોય એવી ઓર્ડર વાંધો નથી આવતો બાકી અમુક વસ્તુઓમાં તો આપણે ખાવા પીવાની ચીજો છે કે એમાં પણ ઘણી વખત આપને એવું થાય કે અ નાની એવી ઓનલાઈન શોપિંગ જે દસ મિનિટમાં સામાન આપી દે એ તો અલગ વાત છે પણ જે મોટી મોટી ચીજો છે ખાવા પીવાની ને એવી આપણે આપણે બારથી મંગાવતા હોઈએ એવું બધું આપડે બને ત્યાં સુધી ઓનલાઈન મંગાવું અને પર્સનલી દુકાનોમાં જઈને લેવું
હા એટલે મારો અનુભવ એવો છે ને કે નાની મોટી વસ્તુઓ છે કે પ્લાસ્ટિકની વસ્તુઓ છે કે રસોડાનો કોઈ અ કઈક ક્રોકરી કે એવું ક લેવું છે તો એના માટે એમેઝોન કે ફ્લિપકાર્ટ કે બઉ સારું રહે છે પણ જ્યારે કપડાની વાત આવે ને ત્યારે હું સૌથી વધારે કન્ફ્યુઝ થઈ જાઉ કારણ કે કપડામાં અડ્યા વગર કેવી રીતે ખબર પડે કે મટીરિયલ કેવું હશે કે જનરલી મને એવી આદત છે કે હું કઈ પણ કપડા લવું ને તો એકવાર ટ્રાયલ રૂમમાં પહેરી રહું કે મારા ઉપર એ કલર કેવો લાગે લાગે છે કે ફિટિંગ બરાબર છે કે નહી તો એ બધી વસ્તુઓ મને ઓનલાઈનમાં કોઈ દિવસ ખબર જ ના પડે કે આમાં સાઈઝ કેવી રીતે ચેક કરવાની કે કલર કેવો લાગશે કે મટીરિયલ કેવું હશે એટલે એવું થાય કે ગમે તેટલું ડિસ્કાઉન્ટ મલતું હોય ને તો એ મને એવું થાય કે ના ના કપડાં તો દુકાનમાં જઈને જ લઉ કે આવી રીતે ઓનલાઈનમાં કપડા મંગાવવાની મજા નથી આવતી
બરાબર છે એટલે જુઓ હવે આ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ પર છે જેમ તમે ક્યો છો એ વાત તો એકદમ સાચી છે કે આપણેે પહેરીને જોઈએ કે મને કેવું લાગે છે બધું તો આપ કન્સન હોય જ સ્પેશયલી લેડીઝને થોડો વધ જ હોય પણ તો પણ છે ને કે એક વસ્તુ છે કે આપણેે આમ કપડા મતલબ આપણે આમ ડે ડેલી લાઈફ ની વસ્તુઓ છે જેમ એવા બધા કપડા માંથી ઓર્ડર કરી શકી જેમ ચાદરો છે ટુવાલ છે કે બીજા કોઈ એવા મટીરયલ છે એ બધા આપણે રિસ્ક લઈ શકીએ અને આમ તો છે ને ઘણા લોકો એવા છે જે આપડે સાડીઓ છે કે ડ્રેસીસ છે કે એ બધું બી ઓર્ડર કરતા હોય છે ને આમ જનરલી તમે જોયું હશે કે ઈ શોપિંગ એપમાં છે ને નીચે નીચે એવી બધી ફીડબેક બી હોય છે તો આપણે ઈ બધું જો તા રહીએ ને તો આમ ખ્યાલ આવે પણ આ બધું કીધું ને મેં એ રીતે અ લકીલી આપને ક્યારેક એવું થઈ જાય બહુ જ સરસ મળી ગયુંને ક્યારેક નથી બી મળતું તો એક્સપિરિયન્સ પર બેઝ થાય છે.
આપણે પેલા રિવ્યુ વાંચીએ ને તો પછી ખબર પડે કે આ જે ઉપર બતાવે છે ને એ કંઈક અલગ જ ફોટા હોય. અને રિવ્યુમાં જે લોકો એ પહેરીને બતા્યા હોય ને એકદમ અલગ જ લાગે. એ જોઈને આપણને એવું લાગે કે આ ડ્રેસ તો બહુ સરસ છે પણ એ તમે રિવ્યુમાં લોકોને પહેરેલો જો જોઓને. તો એ આખો અલગ જ હોય એની શાઇનિંગ અલગ હોય કે એનું ફિટિંગ અલગ હોય. એટલે મને એવું થાય કે આવી રીતે ખરીદી કરવાની મજા ના આવે. એના કરતા કંઈક વસ્તુઓ લઈ લઈએ કે ચલો શૂઝ લઈ લઈએ ચપ્પલ લઈ લઈએ. એ બધું હજી ખરીદવાનું મન થાય કે હા આના માટે ઓનલાઈન શોપિંગ કરાય કે બુક્સ લેવી છે કે કઈ પણ લેવું હોય તો એ કરવું ગમે.
બરાબર છે.
લેવું સેલું પણ છે. અને એકાદ એક વાર ચલો ચંપલમાં એવું થયું કે તમને માપ ના આવ્યું નાનું આઈ ગયું મોટું આઈ ગયું. તમે તો એક્સચેન્જનું પણ ઓપ્શન હોય છે કે તમે પાછું પણ આપી શકો. તો એમાં પછી વાંધો નથી આવતો કે આપડે નાની સાઈઝ મંગાવી લઈએ. કે મોટી સાઈઝ મંગાવાઈ લઈએ તો વાત થઈ જાય પૂરી.
બરાબર છે એકદમ તમારી વાત એટલે ઈ તો સેફ સાઈડ જ છે કે આપડે બીજી કોઈ એવી મટ મટિરિયલ હોય જે પોસિબલ થાય કે આપણે મંગાવીએને કાંઈ નાનું મોટું બી થઈ ગયું ને ચાલે. કા પછી કોઈ એવી ઘરની વસ્તુઓ છે કે કોઈ પણ એવી આઈટમ જે આપણે આમ યુઝ થઈ જાય ને આપણે થોડા વખતમાં યુઝ કરીને ફેંકી દેવાની હોય. એવી બધી વસ્તુઓ ચાલી જાય કે થાય એવું જેવી રીતે આપણે કહીએ ને કે અ કઈ અ ક્લીનિંગ મટીરિયલ છે. એવું બધું ચાલી જાય આપે પણ બાકી મેન તો ચીજો એવી જ છે કે જે ફિટિંગને બધું જોવું પડે એવી બધી ચીજો આપણે ત્યાંથી ન મંગાવ આપણે પર્સનલી જઈને કહી કરીએ અને લઈએ એ વધારે યોગ્ય છે. અને બાકી તો આમ ઓનલાઈન શોપિંગમાં જોવા જઈએ તો આજકાલ તો તમને બી ખબર હશે. શાકભાજી હવે વરસાદ સિઝનમાં તો ખાસ કરીને એ આપડે કહીએ છીએ ને ઘણા એપ છે જેનાથી રસોડા પા આપણા માટે રોજનો જે આમ રસોડાનો સામાન જોઈતો હોય શાકભાજી જોઈતા હોય. એવું કઈ જોઈતું હોય દહી દૂધ જોયતા એ બધા તો આપણે આવી રીતે રેગ્યુલરલી મંગાવીએ. પણ એમાં શું ફાયદો થાય છે કે ડે ટુ ડે લાઈફમાં રોજ વપરાતું જાય ને એટલે એ લોકો ની પાસે એવો ઓલ્ડ સ્ટોક કે એવું કઈ પોસિબિલિટી ઓછી હોય એટલે એનો રિસ્ક આપણે લઈ શકીએ. પણ બીજી બધી વસ્તુઓનો તો સેફ સાઈડથી જ લેવો.
એટલે એમાં તમે આ બધું પછી એટલું વધારે યુઝ કરો છો કે બ્લિન્કીટ છે કે સેપ્ટો છે કે એકદમ આમ ફાસ્ટ ડિલિવરીની જરૂર હોય. અ તો ત્યારે જ યુઝ કરો કે પછી કઈ પણ વસ્તુ મંગાવી હોય તો તમે બ્લિંક કિટકે જ કરતા હો છો તમે કેવી રીતે એનો ઉપયોગ કરો છો?
હા હું તો ઘણું બધું વાપરું છું. પણ કારણ કે મારી પાસે સમય નો બહુ જ અછ છત પડી જાય છે થોડું કામ હોય પછી મારા ટ્યુશન્સ હોય પછી આમ ઘરનું કામ હોય. આ બધા એટલે મારે પછી છે ને વધારે પડતું તો ઓનલાઈન શોપિંગ હોય જ. છે મારી. આવી બધ વધારે હોય છે જે ડે ટુ ડે લાઈફની જનરલ જે આજ વાપરું ને કલે ખતમ થી ગયું એવું વધારે હોય છે બાકી આમ એકદમ આમ પેન જે ચીજો મને ઘણા દિવસ સુધી વાપરવી છે એવી પછી હું અઠવાડિયામાં દસ દિવસમાં એક વખત દુકાનોમાં જઈને આમ જે મારા ફેથફૂલ લોકો છે જેની પાસેથી મેં વર્ષોથી જેવી રીતે અનાજ ભરાવવાનું કામ છે કે ઘઉં ચોખા ભરીએ ને એ બધું હું એ ર લઉ છું. બધું ઓનલાઈન નથી મગાવતી. પણ આમ ડે ટુ ડે લાઈફ છે નાસ્તા છે કે આજે ખાધા ક ખતમ થઈ ગયું એવું બધું અ ફાસ્ટ ફૂડ જેવું કઈ મટીરિયલ. કે એવું બધું હું ઘણું બધું દૂધ દઈ છે, એવું બધું મંગાવું છું.
મે આવેો મને એક કિસ્સો યાદ આવ્યો તમને કહું કે, એવી રીતે એક વાર અમે ઇડલી સંભાર કે બ. તો જનરલી એક નજીકમાં દુકાન છે એનું ખીરું બહુ સારું હોય, તો હું લઈ આવીઈ. એક દોઢ કિલો જેવું અને એકદમ જ મહેમાન આવી ગયા. તો હવે એ લોકોને જમવાનું એ કેવું પડે તો એમાં મારે પછી એવું થયું કે ખીરું ખૂટી ગયું, તમે એક દો હવે કરું છું તો. પછી ફટાફટ બ્લકેટ યાદ આવ્યું, તો એ લોકો ને ઈડલી બનાવીને આપી દીધી અને ત્યાં સુધીમાં દસેક મિનિટમાં તો મને ખીરું મળી ગયું પાછું. એટલેુ એવું ના લાગે કે આ ખૂટી ગયું કે ઘરમાં બરાબર મન નથી કેવું તો ત્યારે મને બ્લિન્કીટ નો બહ જ વસ્તુ નો ફાયદો લાગ્યો.
હા એ જ મારે મારે બી એવું જ થાય કારણ કે મારી પાસે સમય ઓછો હોય રસ્. નો ટાઈમ થઈ ગયો હોય ને હવે કઈ નથી તો હું, સીધો ઓર્ડર કરી એટલે ઈ સારું પડે કે દસ મિનિટમાં આપણે જવા આવવાનો સમય બચે આપડી એટલી મહેનત બચે ને થોડું કઈક અહંયા ન મળ્યું ને થોડું ઘરથી દૂર મળ્યું. તો આપડણે આવા જવા રિક્ષા ભાળા બચે. અને એમાં ઓફરો પણ એ લોકો ઘણી સારી આપે છે, ને એમાં તો મને હંમેશા સારો જ એક્સપિરિયન્સ રહ્યો છે. ક્યારે પણ કઈ વસ્તુ ખરાબ આવી કે એવું.
ના એટલે આપડ ઓનલાઈન શોપ પિંગમાં એવું માનવાનું કે જે પણ જરૂરી છે, જે પણ આપણને એવું છે, કે આમાં મંગાવવામાં વાંધો. ન આવે એવી ખરીદી કરી લેવાની. અને જે એવું લાગે કે આ વસ્તુ તો દુકાન માંથી જ લઈને આપડે લઈએ. તો સારું એના માટે આપણે શનિ રવિ માં કે રજાના દિવસે બહાર જઈને ખરીદી કરી આવવાની બ. બરાબર ને.
બરાબર છે એકદમ સાચી વાત છે તમારી.
ચલો ત્યારે તમારી જોડે વાત કરીને અ ઘણું બધું જાણવા મળ્યું.
હા જી થેન્ક યુ થેન્ક યુ ચાલો આમ જ વા પછી મળતા રશું.